હલો
હલો યાર કેમ છો ભાઈ.
બસ ભાઈ મજામાં છુ તું કેમ છે.
મજામાં તું બોલ હવે તો બીજા શહેરમાં જવાની તૈયારી ચાલી રહી હશે
સની તૈયારી ભાઈ.
બીજા શહેરમાં જવાની તયારી
હા ભાઈ કોલેજ જ્યારથી હું મુંબઈમાં લઈ લઉ છું બધા પરિવારને છોડીને મુંબઈમાં રહેવાનું આવી ગયું છે.
અચ્છા. વા વા છે પણ થોડું ડર. પણ લાગતું હોય છે ને.
હા ભાઈ નવા શહેરમાં આપણ લોકોને કેવા લોકો મળીએ કેવા પડોશીઓ મળીએ કેવા નવા વ્યક્તિ મળે તે લોકોથી થોડો ભય તો લાગે જ.
સાચું કય્યું તો ઉત્સાહ પણ છે ઘરથી
હા.
વાર આટલું દૂર જશે.
હા દૂર આવ્યો છે એ તો છે પણ આપણે જો અત્યારે એક બે દિવસ માટે નથી પરંતુ આખા સાલ માટે અહિયાં ઘરથી દૂર આવ્યા છે અને ઉત્સાહ પણ છે. કારણ કે અ મુુંબઈ જેવા નવા શહેરમાં જવાનું ત્યાં ત્યાંના લોકોથી મળવાનું ત્યાં અ બીજા બીજા જગા ફરવાનું બહ મજા આવે.
જરની ખાવાની યાદ તો આવશે ભાઈ.
અરે ભાઈ ઘરની ખાવાનું યાદ કોને નહી આવે ઘરનું ખાના તને દુનિયાના કોઈ ના કોના પણ ચલી જાય ને તને ઘરનું ખાના જેવું કઈ ખાના નહી મળવાનું.
હમ એ તો સૌથી મોટું ભાઈ ચિંતા છે મમ્મીની હાથ ની ખાવું નથી મળશે તને.
બહારનું પણ તું ખાજે ને તો ત્યાં તારું બહુ પૈસા જશે અને તને ત્યાં મમ્મી ના જેવો સ્વાદ પણ નહી મળશે.
અને કપડા કપડા કોણ ધોવશે ઘર તો બધું તૈયાર મળી જાય છે.
હા ઘરે હોઈએ તો ત્યારે ખાલી આવાજ લગાવો મમ્મી આ આપી દે મમ્મી આપી દે અને મમ્મી આપડા સામે હાજીન કરી દે અને આપડે જયારે બીજા શહેર માં આવીએ તો કપડા પર પોતે ધોવાનું બર્તન પર પોતે ધોવાનું અને ખાના પર પોતે બનાવી ના. ખાવાનું.
હમ બધું પોતે જ કરવું પડશે.
હા એટલે તો કેહેવામાં આવે છે જયારે તમે મમ્મી પપ્પા થી દૂર જઈએ ને ત્યારે તમને અસલી દુનિયા જોવા મળે કારણ કે કે જે માતા પિતા હોય છે તે તને કઈ પણ દુખ દેતા નથી એ કોઈ પણ જો સારા પાર આવે. તે પોતા પર લઈને.
એટલે જ હોસ્ટેલ હોસ્ટેલ લાઈફનો સૌથી મોટો ફાયદો છે કે માણસે જવાબદાર બની જાય છે.
હા પોતાનું ખબર થઇ જાય કે એ પોતે કામ નહી કરે તો એના કોઈ કામ કરવાનું નથી એ ઘરેમાં નથી કે જો એ પોતે કામ નહી કરે તો એની મમ્મી છે એનું આખું કામ કરી નાખે હોસ્ટેલમાં રહી અને નું કામ નહી કરેને તારું કામ કોઈ નથી કરવાનું.
અને એમાં મિત્રો પણ મળ્યા
હા આ પણ બહુ સારી વાત કરી તમે. જો નવા શહેર માં જઈએ. તો આપણા લોકોને નવા નવા લોકો મળશે નવા નવા મિત્રો મળશે. અ જેનાથી આપ આપડા લોકો ને મળીને બહુ આનંદ આવે.
હમ્મ. અરેયાર એવું બોલીને મુશ્કેલ ના કર ભાઈ.
હું થયું ભાઈ.
યાદ છે સ્કૂલ પછી રોજ ક્રિકેટ રમવા જતા.
હા હા ભાઈ જયારે આપડ પેલા સ્કૂલ જતા હતા સ્કૂલ થી આવીને ખાના ખાઈએ ખાના ખાઈને આપડે શું કરીએ કે ફટાક થી ટ્યુશન ચાલી જાય અને જયારે આપડણે બે ત્રણ વાગે ટ્યુશન જાય અને આઈને બધા લોકો નાસ્તા કરીને નીચે મળતા હતા કે ચાલ ભાઈ ક્રિકેટ રમવાનું છે બધા લોકોને અવાજ દઈ દઈને બોલાવતા હતા હા ભાઈ આવી જાઓ આવી જાઓ.
હમ અને પરીક્ષા પહેલા એકબીજાના નોટ્સ માંગતા હતા.
હા ખુબ સારું વાત કરી તને જો આપણે ડિસઇડ કરતા હતા કે આ સબ્જેક્ટના નોટ્સ તું બનાવી લે આ સબ્જેક્ટને નોટ્સ તું બનાવી લે તો એનાથી બધા ઉપર બોજ નહી આવે અને થોડા થોડા કરીને બધું ન મદદ થઈ જાય.
આખો વર્ષ અને છેલ્લા બે ત્રણ ચાર દિવસ ખૂબ ભણ્યું ભાઈ.
સારો કહો છો ભાઈ.
આખો વર્ષ ફરવાનું અને એક્ઝામને એક રાત્રિ પહેલે ભણવાનું.
એનું તો વાત શું કેહે ભાઈ એનો જો આનંદ છે ને. જો આ જો પહેલા રાત ભળવાનું. એ તને રોજ રોજ ભાળીને નહી મળે. જય્યારે. તારા આતે જતે તને. ખબર છે કે હા ભાઈ કરવાનું જ છે અને તારા ઉપર જો પ્રેશર. પડે ને હા થોડું એવું થાય ત્યારે તમને એક દુઃખ થાય અરે યાર જો પહેલા થી જ વધુ વાંચી લેતો. તો તો હવે એવું નહીિ બેઠવાનું.
હા એ દરેક વાર ફિર સોચે છે ભાઈ નેક્ વાર થી એવું નહી કરે. પણ થાય એ સેમ જ થાય.
ની વાત શું છે. નેક્સ્ટ વાર ક્યારેક આવ. તો જ નથી.
હ એજ તો કવું હમ એજ વિચાર હવે હવે રોજ મળવું નથી થાય ભાઈ.
આ જે આપણા બધા મિત્રો હતા કે આપ બધા લોકો દરરોજ મળતા હતા આજે આપડે ફોન વાલા મિત્રો થઇ ગયા છે. કે જો પંદર બીસ. દિનમાં એક વાર ફોન કરીને કે મેસેજ કરીને હા ભાઈ. કેવો છે આ પૂછી લે નહી તો આપડા બધા દરરોજ મળીને. ક્રિકેટ રમતા અને એકબીજા ના મજાક ઉડાવતા. બઉુ મજા આવતા.
સાચું આજે તો મોબાઈલ અને વિડીિયો કોલ નો જમાનો થઈ ગયો છે ભાઈ.
હા એજ ને આજે તું જોઈએ ને આપણેે જેમ નાના છોકરા હતા તો આપડા કેમ કે ઘરે મે બેસતા જ નથી નીચે જઈને રમતા હતા કે ચાલો બધા મિત્રોને ભેગા કરીને રમીએ પણ આજના. જે છોકરાઓ છે ને. એ લોકો ને ઘર થી બહાર નીક. કેલવાનો જમતો જ નથી એ લોકો પોતે ઘરમાં અકેલે બેસીને ગેમ રમતા હોય છે..
હા પણ ધ્યાન રાખજે ભાઈ વધારે મજા કરતા ભણવા નથી ભૂલતું ભાઈ. છે.
નહી નહી ભાઈ ભણવાનું તો. અ દરરોજ અ ખેલવાનું એ સારું. પર ખેલવાની સાથે સાથે. ભણવાનું. હોય કારણ કે આપણને પોતાનું ભવિષ્ય. મજબૂત બનાવવાનું. તો ભળવાનો.
હમ એ તો પક્કવાય. નવા શહેરમાં સૌથી પહેલા શું કરશે.
શહેરમાં તો મારો એક તે છે, કે ત્યાંના જે સ્ટ્રીટ ફૂડ હોય ને ફેમસ. પેલા મેં એ જ સોચું છું કે નવા મિત્રો બનાવીએ અને તેના સાથે હું સ્ટ્રીટ ફૂડ. જઈને ત્યાંના જે મશૂર ડીશો હોય છે, ને તે ખાવાનું.
હમ કોલેજ હા સહી છે, ભાઈ જારે બધાને કેવું લાગે છે.
ઘરે અત્યારે મેં ફોન કીધો હતો તે લોકો કેતા હતા કે મારા વગર તેઓને મન ન હતો કારણ કે તેના સાથે. મેં પહેલા પંદર સાલથી રહેતો હતો હા અને પહેલા વખત. મેં આટલા બધા. સમયથી ઘર છોડીને ગયો હતો તે માટે મને અને તેઓ તો બંને લોકોને બુરા લાગતો હતો.
હમ મમ્મી પણ થોડું ઇમોશનલ થઈ હોય.
હા બરાબર એ તો કેતી હતી કે. બે દિવસ અ હવે રૂકી જા અને પછી જઈએ પણ મેં કીધું ની મમ્મી. જવાનું મારો કામ છે.
પપ્પા કઈ પપ્પા પણ કઈ પપ્પા પણ કેહેતા હોય ને કે ભાઈ છો ભાઈ બધા લોકોને ના
હા પાપા તો પાપા એ પણ કહે કે નવા શહેરમાં જાય તો બધા લોકો પર ભરોસા નહી કરવાનું ત્યાં પહેલા હું કરવાનું એ પોતાનો એક્સપિરિયન્સ આપણા સાથે શેર કરે છે, કે આવાની. આવવા નહી કરવાનું નહી તો એ મુશ્કેલીમાં ડાલી દે.
હ હાા. પ્યારે લગ છે કે. બલી રહ્યું છે.
શું તારી આવાજ ફાટી ગયો શું કેહે છે તું.
તારો અવાજ નહી આવતો. તો બરાબર.
જવાબદારી હોઈ. પણ એક વાત છે આપણું ગ્રુપ એવું. અબરું તે એવું રહવું જોઈએ એ તો રહેશે જ ભાઈ. દર મહિને.
અને તારી વાત બહ સારી છે.
અને વેકેશન મળ્યું પણ પાખો પાકો ભાય પાકો. ે વાત કરી શ સારું લાગ્યુંલીસ સ્ટેશન. ઓછું થઈ. ચાલ કઈ જયારે પણ ઉદસ. થ અમને ફોન કરજે.
હા હા ચાલ પછી.
કરજે ચોસ ચાલ ચાલ ચોકસ ન શેર માંથી શોતું પહેલ. કરીએ ચાલ ભાઈ ચાલ મળીએ.